અવાજ આવે છે?
હ આવે છે ને અવાજ.
હા તો આજે આપડે પાણી વિશે વાત કરીશું ચાલશે ને?
વાત કરીએ અમારે તો બહ જ તકલીફ છે પાણીની.
હા અમારે ઓમ તકલીફ નથી પરંતુ પાણી વિશે બહુ સાંભળ્યું છે. કે તકલીફ છે અને આમ. અમારે તો સોસાયટીમાં પુર છે એટલે અમને તો વાતો નથી આવતો. તો પણ તો ક્યારેક ને ક્યારેક. એમાં પણ. વાંધો આવે છે, બોરમાં પણ પાણી આવતું નથી કે ડહોળું પાણી આવે છેને એવું બધું થાય છે. જે પાણીનું અંદર. અંદર જે સ્તર હોય પાણીનું એ નીચું જતું જું. એના કારણેથી નીચે જતું રહે, પાણી જેનાથી પાણીની તકલીફ ઓમ આ ટાઈમે બોર વાળાને નડે બાકી અમને ઓમ તકલીફ હોતી નથી, બહ.
હા એલે. ગામડા ની અંદર તકલીફ વધુ છે, પણ શહેર ની અંદર થોડી તકલીફ ઓછી છે, કારણ કે પર્સનલ બોર હોય છે ગામડામાં જે ખેતી લાયક જમીન છે, ત્યારે બોરની સગવડ હોય છે. પછી ખેતી ખેતી લાયક જમીન નથી, ત્યાં તો પાણીની તકલીફ છે જ.
હા એ છે ખેતીલાયક જમીન નથી ત્યાં પાણીની તકલીફ બહુ છે, ગામડાઓમાં પણ અને મેં તો સાંભળ્યું તું તમે જે ધંધો કરો છો એ બાજુ પણ પાણી નથી આવતું કે ક્યાંક બે વર્ષથી શું કારણ છે એનું?
પાણીની તકલીફ એ બાજુ કે કારણ એ છે કે આજુબાજુ બોરની સગવડ નથી, જે પંચાયત નું પાણી હોય કે એ બધા પાણી હોય એ બધા પાણી બહ અંદર છે, ગામની અંદર છે અને. આપડો જેમ વિસ્તાર છે, એ બધો ગામથી દૂર હોવાના કારણે પાણી પહોંચી શકતું નથી. એટલે આપડ પાણી થ. તકલીફ વધારે છે.
તો પછી તમે પાણી તમે કેતા કેતા હતા કે તમે ઝાડવા ને એવું બધું બહુ તો પછી તમે એમને પાણી કેવી રીતે પાવો છો.
અમને દળ નથી મળતું જે ચોમાસામાં આવે એજ પાણી મળે એ શું કરી શકીએ પાણી આપડે પણ ઘરેથી જ લઈ જઈએ છીએ અને પાણી આવતું જ નથી. પેલા પાણી એટલું બધું આવતું કે પાણી પેલા એટલું બધું આવતું કે પાણી નાખવાની જગ્યા નથી એટલું બધું પાણી આવતું ને હવે પાણી નથી આવતું ગઈવાનું પાણી પણ નથી.
તમે પીવાનું પાણી પણ ત્યાં કારખાના માટે ઘરે જ લઈ જાવ તો તમે કેટલું પાણી ભરી જતા હશો અંદાજે
પાણી પચાસ લીટર તો જોવ જ બધા આવતા હોય બહારથી આવતા પાણીને પાણી માટે પણ ના પાડે
હા એ છે પાણી માટે ના ના પાડે કોઈ
એમ પાણી તો જોવે જ
હા પાણી તો જોવે જ અને પાણી માટે ના પણ ના કહી શકાય આપડેથી-
એટલે જ ને
બાંધતા
પણ આજુબાજુમાં જે કામ પણ ચાલુ છે એમાં પણ પાણી દરોજ આવે છે એટલે પાણી ટેન્કરથી જ પાણી બધી જગ્યા પહોંચે છે.
તો તમે પહેલા એકવાર વચ્ચે કેહતા હતા કે તમારે રાજુ કાકા તરોઈ નદીનું પાણી આવે છે તો એનું શું થયું અત્યારે એનું નથી આવતું પાણી
પાણી તો જમીનમાં છે નેમ પાણી પણ આવે છે પણ પાણી એવા માટે નથી ખાલી નાહવા માટે કે પછી આમ બે જે કોઈ ને તે ઉપયોગ કરી શકાય એવું છે. હા એને આપ પડી આજુબાજુમાં નથી.
હા હા પીવા માટે ઉપયોગ ના કરી શકાય ખાલી એમ જ ને
હા અને પછી બધું પાણી ઉપાડીને લઈને આવુંની બધો ટાઈમ પણ બગડે ને વધારે
હા એ છે પાણી ઉપાડીને લઈને આવુંને રોજ ભરીને લઈ જવુ યાદ કરીને ક્યારેક ભૂલી જાવ તો તો પછી તકલીફ
હા પેલા હતુ કે ગામડામા કુવા પણ હતા હવે તો એ પણ નથી ગામડામાં બધું હવે તો ગામડામાં બધી સુવિધાઓ થઈ ગય છે પાણીની ટાકી હોય ઉપર અને એમાંથી બધી જગ્યાએ પાણી પોચતું હોય હવે બધી સગવડ નઈ અને સિટીમાં પણ હવે બધી પોતાની જે સોસાયટીને પાણી બોર હોય છે એટલે આપ પણ તકલીફ નથી.
એમાં નગરપાલિકા નુ પાણી આવતું હોય છે એમને પણ એમને ખુબ જ તકલીફ હોય છે કારણ કે નગરપાલિકાનું પાણીમાં ક્યારેક ડોહળું આવે ક્યારેક ગંદુ પાણી આવે આવું બધું રેહછે એના કારણે ચાએવું બધું પણ બહુ મોકલે છે.
હા પાણી ન બોર જેમ બગડે એટલે એક બે દિવસ સુધી આવે અમારે એક વાર થયું હતું પેલા જે અમે લેતા હતા ને ત્યાં પાણી નતું આવ બે દસ સુધી આખી સોસાયટીમાં પાણી નતું આવું. પાણીના ટેન્કરથી જ કામ ચલાય હતું પછી એજ કરવું પડે ને.
હા પછી એજ કરવું પડે.
ભાઈબંધ બેંગલોર લે છે ને તેમને એવું છે એમની આજુબાજુ માં બધી જગ્યા એ પાણી ના ટેન્કર જ આવે પાણી ના ટેન્કરના ના ભાવ ઓછા હતા ત્રણસો સાડી ત્રણસો. અને હવે પાણીની તકલીફ એટલે ભાઈ છસો સાતસો રૂપિયા કરી દીધા ટેન્કર વાળાએ. એટલે એ બધું પણ નડતું જ હોય ને.
કવાય તેમ છતાં પણ આટલું બધો ભાવ લેવા ચાલુ કરી દીધું છે અને વ્યાપાર કરવા ચાલુ કરી દીધું છે એક રીતનો તો જે ખોટું કેવાય કારણ કે પાણી તો બધા માટે ટે મફત જ છે.
હા અને જે પાણી મળે છે ત્યા પૂરે પૂરતા પ્રમાણ મળી જાય છે અને વેરફાર પણ થાય છે અને જેમ નથી મળતું ત્યાં પાણી પાણી આવતું નથી મતલબ.
જે તમે કહ્યું કે બેંગ્લોર બાજુ જે તમાર મિત્ર રહે છે તો એને પાણી ની તકલીફ રહે છે અને એ એમની બાજુ બધા ટેન્કરો જ મંગાવે છે શું આવી રીતે આપણે જેમ સરકાર નર્મદા નદીના જે પાણી આપડે આખા ગુજરાતમાં પૂરું પાડે છે એ રીતે ત્યાં એવું કાઈ નથી?
અ એમ જ છે પણ ત્યાં સુું છે બધી મસ્તી એવી છે ને કે ત્યાં એટી નો વિસ્તાર છે ત્યાં જ પાણીની તકલીફ છે જ્યાં જ્યાં ગામડાઓ છે. ત્યાં બછી સગવડો છે પાણી ન કારણ કે જમીનની અંદર ત્યાં પાણી છે પણ સિટીમાં શું છે વસ્તી એક જ જગ્યા વધારો હોય પાણી એક જ જગ્યા વધમ વપરાય એટલે જમીનમાં પાણીના સ્તર અંદર હે. એના કારણે સિટીમાં પાણીની તકલીફ વધારે છે અને ગામડામાં તો આપડે અહીયા છે મળી રહે એવીતે આપડ મળી જ ર ગામડામાં.
હા. પણ બેંગ્લોર તો આપડે બં આગળ ની ખાડી બાજુ આવ્યું ને દરિયા કિનારા વિસ્તાર બાજુ. તો ત્યાં પાણી થોડુંક ખારું આવતું હશે ને?
બાબ. પાણી બહું અંદર છે જે એવાનું પાણી કેહેવાય ને બહું અંદર ના સ્તરમાં છે ધ કે હરસોમ ફોટે જે પાણી આવે ને પાણી એવું છે કે આપડે કઈ નાવા ધોવામાં એવી રીતે વાપી શકીએ. એ જે ઓલું પાણી છે છસો સાતસો ફૂટની અંદર છે એનાથી વધારે અંદર.
ઓ એટલું બધું અંદર? તો તો તો ત્યાં ખબ તો તો ત્યાં કોકના જ ખાલી બોર હશે બાકી તો બધા આવી રીતે જે ટેન્કરો મંગાવાઈને જ વાપરતા હશે
એમ ઘર એટલા બધા હોય કે જમીનનું પ્રમાણ ઓછું હોય તે ફ્લેટ વાય સિસ્ટમ એટલે આજુબાજુમાં જોય એટલે કે પાણી ન બોર પણ ના બની શકે પાણીના ટેન્કર પણ અંદર ના આવી શકે એટલા અડી અડીને ઘર ન ફ્લેટ ને બધું હોય એટલે
એટલું બધું તો તો પછી એના કારણે એના કારણે જો નજીકમાં ક્યાં નદી હોય તો પછી નદી એટલી જ પ્રદુષિત રહેતી હશે
હા એટલે
સિટી નજીક હોય એટલે પછી નદીનું પ્રદુષણ વધી જાય નદી કનેર કે કેનાલ કે ગમે તે હોય તેમાં પણ પ્રદુષણ ના કારણે પ્રાણી ખરાબ થઈ જતું હોય છે એવું પણ હોય
સરકાર પણ દરિયાનું પાણી છે એ બધું વાર લાયક બનાવવાનું કરે જ છે ટ્રાય પણ ક્યારેક ઘરે જો એ થઈ જશે તો પછી કોઈ ટેન્શન નથી
હમ્મ મને એમ થાય છે કે એક થાય કેવી રીતે પાણીમાંથી એ દરિયાનું પાણી હોય છે એ તો ખુબ જ મીઠું હોય બરોબર મીઠા વાળું હોય તો એમાંથી અંદર મીઠું અલગ કરે તો જ પણ આા એજ ખારું હોય તો અંદર થી એમાંથી મ. મીઠુ અલગ કરે તો પાણાલાયક થઈ શકે પરંતુ એ કેવી રીતે શક્ય બને.
એ હવે બધી નવી નવી સાધનો આવે ટેકનોલોજી એટલી બધી વધતી જાય એટલે એ પણ થઈ જશે ભવિષ્યમાં.
હા નવી નવી.
સરકાર એના પર કામ કરતી. થી જ જાય છે આગળ પણ.
હા એ તો મેં પણ સાંભળ્યું હતું એના વિશેે તો કે દરિયામાંથી પ્લાન્ટ ડાયરેક્ટ દરિયાની બાજુમાં મૂકી ડાયરેક્ટ એમાંથી પાણી લઈ ને કાક ગરમ કર પછી એને ઠંડુ કરે ને એવી રીતે પાણી બનાવે છે કં. કેવું હોય છે અંદર.
હા એ પણ સરકાર એના ઉપર કામ કરી જ રહી છે એ પણ જો સફળ થઈ જશે તો પાણીનું એટલું જે અ એટલું પાણી ન સંકટ છે ને એટલું નહી થોડું પ્રમાણ એનું ઓછું થઈ જશે.
છે થોડું ઘણું પ્રમાણમાં ફર્ક લાવી શકાય અને પાણી લોકો. કો પરંતુ સરકાર આજકાલ નહી સરકાર. મેં સાંભળ્યું છે ત્યાં સુધી ગુજરાતમાં તો આપણે જે. તો ખંભાત નોખા છે એ બાજુ કક પુલ બનાવીને એ પાણી મીઠું પાણી. પા અધ ક મંજૂર કર્યું છે ખાડીમાં. હા ખંભાત ના અખાતમાં.
હા એ પણ તારી જ છે સારું લો. બીજી વાત કરશું પછી હમ્મ હા. બાય